તમને આવી
હા હા તમારી અવાજ અમને આવી રહી છે અમારી તમને આવી રહી છે.
હા એકદમ સારી રીતે આવી રહી છે હમણાં જોવાને તમે કહેવા માંગુ છું તે પ્રમાણે હમણા હાલમાં ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ આપ આપણા અંદર એટલો બધો વધી રહ્યો છે. એથી કરીને હમણાં આપણા માતા પિતા થી લઈને હમણાં આપણા ભાઈઓ થી માણી એટલા બધા લોકો ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે, હમણાં જો. તમે જે વસ્તુ આપણને લોકલ માર્કેટમાં નથી મળતી તે હમણાં આપને હાલમાં ઓનલાઈન શોપિંગ. મળી રહે છે, જેથી કરીને. જેથી કરીને આપણને ઓનલાઈન શોપિંગમાં એ બધ ઘણી બધી વસ્તુ આપણને અને ડિસ્કાઉન્ટમાં મળી શકે. થી કરીને હમણાં ઘણા લોકો. ઓનલાઈન શોપિંગ નો લાભ ઘણો બર જે સારી રીતે ઉઠાવી રહ્યા છે.
હલો. હેલો. હલો.
હલો.
તેથી કરીને. આપણે જોઈએ તે મુજબ ઓનલાઈન શોપિંગમાં આપને ખુબ રહે છે. આપડણે જાણી તે મુજબ અગાઉના સમયમાં આપડણે કેવું કે કોઈ પણ આપડણે. હવે તો આપડે બજારમાં જવું પડતું હત આપણને કશે ને કશે આપડણે જોવું પડતું હતું. દુકાનમાં કતા મોલમાં. કોઈ કિરાણાની વસ્તુ જોઈ તો આપણને બહાર જવું પડતું હતું અને તેમાં આપણને સારી વસ્તુ મળતી. ન હતું પણ અત્યારના સમયમાં આપણે જોઈએ તો. આપડણે જોય ત અત્યારના સાયમાં આપણે એકદમ. સરળ રીતે આપડે ઘરે બેઠા દસ થી પંદર સેકન્ડ માં. વસ્તુ ઓર્ડર કરીએ છીએ અને તે વસ્તુ આપણને એક થી બે દિવસમાં મળી પણ જતી હોય છે. વસ્તુ મળી હોય. આપણને ખુબ સારું મળે છે, અને તેથી એવું કે આપણને. બાર લોકો પણ ખાવા મળ જે વસ્તુ આપણને સામાન જોઈતું હોય તે આપણને ઘર બેઠા ઘરે જ મળી હોય છે, તો તેથી આપણને ઘણી બી સરળતા પડતી હોય છે.
હા. હલો.
હાલો.
હલો.
હા તો જેથી કરીને આપણે ઓનલાઈન શોપિંગને એટલો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને જે આપણને લોકલ માર્કેટમાં વધુ પડતા ભાવે જે વસ્તુ આપણને મળે છે. એ આપણને ઓનલાઈન શોપિંગમાં એકદમ સસ્તા ભાવે મળી રહે છે, જેથી કરીને. આપ કોઈ પણ વસ્તુ જો આપણે શોધવા આપણી લોકલ માર્કેટમાં જઈએ છે. ત્યાં આપણે જો વસ્તુ તે વધારે મોંઘી મળે તો આપણે એક ટાઈમ પર ઓનલાઈન શોપ. જોઈએ કે જેથી કરીને આપણને તે વસ્તુ એકદમ સસ્તા ભાવે મળી શકે છે. પરંતુ જે લોકો આજુ પણ ઘણી બધી મોઘી એવી વસ્તુઓ છે લોકલ માર્કેટ થી ખરીદે છે તેમાં પણ એ લોકોને ખબર હોતી નથી કે ઓનલાઈનમાં આપણને જે જથ્થાબંધ વેપારીઓ હોય છે એ લોકો સ્ટોક આપણને માટે ભેગો કરી રાખે છે જેથી કરીને આપણને એ ઘણી બધી છે સસ્તી વસ્તુ ત્યાં મળી રહે છે, અને જો આપણે એક સાથે એટલી બધી વસ્તુઓ લઈએ તો તેમાં આપણને. કેટલા હજારો રૂપિયા ન જો મોઘી વસ્તુ વધારે પૂરતી લઈએ તો આપણને. વીસ થી ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેથી કરીને આપણા પૈસા પણ બચે છે. તેથી કરીને હમણાં જે આપણા મમ્મી પપ્પા છે, ભાઈઓ છે, બહેનો છે, તે ઘણા બધા ઓનલાઈન શોપિંગ નો લાભ ઉઠ રહ્યા છે, તેમાં એટલું સરળ છે, કે આપણે તં વસ્તુઓ ફક્ત. છ થી સાત દિવસમાં આપણે ત્યાં મળી જાય છે, જેથી કરીને આપણે અહીં. જે ઓનલાઈન શોપિંગનો જે આપ એડ્રેસ નાખ્યો હોય તે આપણે ઘરે. તે લોકો પોહોંચાડી જાય છે જેથી કરીને આપણે કઈશું બી જગ્યાએ જવાની જરૂર પડતી નથી કેશ ઓન ડિલિવરી બી થઈ જાય છે અને આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએએ તેથી કરીને આપણે ત્યાં આરામથી વસ્તુ મળી જાય છે પરંતુ હમણાં ઘણી બધી જગ્યા ઓનલાઈન સ્ોટ પણ ઘણો બધો થઈ રહ્યો છે જે આપણે આપણે ઓનલાઈન જોયું હશે તે પ્રમાણે આપણને જે લેપટોપ છે પછી મોબાઈલ જે કેટલા રૂપિયા વધારે સસ્તામાં બતાવે છે પરંતુ તેમાં એ લોકો ડુપ્લિકેટ પારસ નાખે છે જેથી કરીને આપણને ઘણા બધા રૂપિયાનો લાલચ આપીને આપણને ફસાવે છે જેથી કરીને આપણે સસ્તાની ચક્કર માં તે વસ્તુઓ ખરીદી લઈએ છ છેએ અને ઘણી બધી એ મોબાઈલો પણ છે જે હમણાં દોઢ બે લાખ રૂપિયાને ચાલી રહ્યા છે તે આપણને ફક્ત પચીસ હજાર રૂપિયામાં આપ ની વાત કરે છે પરંતુ તેમાં તે લોકો ડુપ્લિકેટ પાર્ટ્સ અને જે ખરાબ વસ્તુઓ છે તે લખીને તેને બનાવીને તેનો ઉપયોગ કરે છે જેથી કરીને તે આપણને એકદમ સસ્તા ભાવે મળે છે અને તે આપણે મંગાવીએ છે તો આપણને તે એકદમ સારું અને સારું લાગે છે પરંતુ તે ફક્ત દસ થી વીસ દિવસમાં ખરાબ થઈ જાય છે અને આપણે જો રિટર્ન પોલિસી ન હોય તો તેમાં આપણને ઘણું બધું નુકસાન થઈ જાય છે જેથી કરીને આપણે એવી બધી ફોડ વેબઇટ પર મંગાવવાનું બંધ કરવું જોઈએ અને આપણે જે લોકલ માર્કેટ છે તેમાંથી આપણે છાનબીન કરીને જો મંગાવીએય તો આપણે આપણા માટે ઘણું સારું પરંતુ લોકો એવું સમજતા નથી ને સસ્તાની ચકરમાં એવા મોઘા લેપટોપો પણ ઓનલાઈન શોપ ્વા મેળ લે છે જેથી કરીને તે લોકો પછી ઓનલાઈન ફ્રોડ નો શાર બની જાય છે અને ઘણા બધા લોકો એવું કરે છે કે જે મોઘા લેપટોપ મંગાવે છે એમાંથી ઓિજિનલ પાર્ટ કાર્ડ અને ડુપ્લિકેટ ડુપ્લિકેટ પાર્સ લગાવી પાછો આપી દે છે જેથી કરીને તે કંપનીઓને ઘણું બધું નુકસાન થાય છે અને પછી તે લોકો તે લોકો ઉપર કેસ ભી કરી શકે તમે શું કેવો છો
હમ
તમારી વાત એકદમ બરાબર છે કે જે કરીને તમે ઓનલાઈન પાર્ટસમાં જે કાફલો થઈ રહ્યો છે જેથી કરી ઓનલાઈન શોપિંગમાં જે ફ્રોડ થાય છે તેના માટે પણ ઘણા બધા લોકો જવાબદાર છે પરંતુ જે લોકો હજુ પણ ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે તેથી કરીને તેમાં જે નુકસાન થાય છે તે આપણા હ હોય છે જેથી કરી ને હમણાં ઘણા લોકો એમમાં ફસાઈ જાય છે અને કેટલા હજારો રૂપિયા ન ફ્રોડ કરી જાય છે પરંતુ જે લોકો ફ્રોડને રમાં ફસાય છે એ લોકો પર પોલીસ કેસ થઈ જાય છે અને જે ઘણા બધા એવા લોકોને પકડવામાં આવ્યા છે જે ઓરિજનલ જે વેબસાઇટ છે તેનાછી થી મોઘા મોઘા લેપટોપો છે પછી ફોન છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે જે ખુબ મોંઘી હોય છે ત્રીસ થી ચાલીસ હજાર ર રૂથી ઉપરની હોય છે તેના પાર્ટસ કાઢીને તે લોકો વેચી દે છે અને પાછા ડુપ્લિકેટ પાસ તેમાં લખીને રિટર્ન કરી દે છે અને કંપની વાળાને ખબર પડતી નથી પરંતુ જ્યારે એ પાછું સેલ કરે છે ત્યારે ખરાબ આવે છે ત્યારે જોય છે ત્યારે તેઓને ખબર પડે છે જેથી કરીને એવા ઘણા બધા લોકો છે જે ઓનલાઈન શોપિંગ દુરયોગ કરી રહ્યા છે જેથી કરીને ઓનલાઈન શોપંગ ઉપથી ઘણા લોકોનો ભેદભાવ પર ભાવ ઉઠી રહ્યો છે જેથી કરી ઘણા બધા લોકો હમણાં ઓનલા શોપિંગ વિરોધ પણ કરી રહ્યા છે અને લોકોલ માર્કેટ તરફ આગળ વધી રહ્યા છે પરંતુ જે લોકલ માર્કેટમાં આપણને ત્રણસો થી ચારસો રૂપિયામાં જે વસ્તુ મળે છે તે આપણને ઓનલાઈનમાં ફક્ત અઢીસો રૂપિયામાં મળી શકે છે એટલે આપ ઓનલાન શોપિંગ ન માટે ઉપયોગ કરવો જોઈએ પરંતુ જે લોકો હજુ પણ ઓફલાઈન સ્ટોરમાંથી જાય છે પરંતુ એટલો મોટો ડિસ્કાઉન્ટ મળતો નથી અને કપડા ઉપર ઘણો બધો એવો ફેર પડે છે પરંતુ જે ઓનલાઈન શોપ તેમાં આપણને એટલા મોટા કપડા લઈએી એટલું મોટ આપને ડિસ્કાઉન્ટ કુપન ભી આપવામાં આવે છે અને ઘણી બધી એવી ઓફરો આપવામાં આવે છે જેથી કરીને જે લેવા વાળા વ્યક્તિઓ છે તે ઘણા ખુશ થઈ જાય છે અને જે લોકો ઓનલાન શોપિંગમાં જે ભાગ લે છે એમાં લોકોને એટલા બધા કપડા ઉપ ડિકાઉન્ટ પસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તેને ત્યા સીધા બચી જાય છે અને તેમાં કોઈ પેટ્રોલ કે ગમે તે એવી વસ્તુઓ ન પણ ચાર્જ લાગતો નથી અને ટેક્સ પણ ઘણ ઓછો થઈ જાય છે તેથી કરી શોપિંગ ઘણા બધા એવા લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઘણી બધી એવી દુકાનો છે જો ઓનલાઈન થઈ ગઈ છે ને જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તેમાં જે ગિફ્ટ વાઉચર મળે છે તેમાં ઘણ ઘણી બધી આપણને ગિફ્ટો મળી શકે છે અને ઘણી બધી ગિફ્ટના કારણે આપણને એવી બધી સસ્તી વસ્તુ લાગવાની શક્યતા ઘણી બધી વધી જાય છે આપણે ઓનલાઈન શોપિંગમાં ઘણો બધા આપણને ફાયદો જોવા મળ મળે છે તેથી કરીને આપણી જગ્યાએ જે પણ લોકો છે તે હમણાં હાલમાં ઓનલાઈન શોપિંગ તરફ આગળ વધી રહ્યા છે અને ઘણી બધી એવી વેબસાઇટ છે જે એકદમ સારી રીતે આપ ઘરે ગમે તેવી ડિલિવરી કરી આપએ છ છેએ અને જે આપણે લોકેશન મેળવીવી છે આપણને સારી રીતે છ થી સાત દિવસ માં ફ ડિલવરી થઈ જાય જો આપણે વસ્તુ ઓછા કિંમત ની હોય તો આપણે ત્યાં રી હોય છે્યાં આપણને ફક્ત ત્રણ થી ચાર દિવસમાં મળી જાય છે પરંતુ મૂકી હોય છે તે સાત થી છ દિવસમાં આપણે તે ઘરે પહોચાડી દેવામાં આવે છે તેથી કરીને લોકોને વ્યક્તિ બચે છે અને તે લોકોને જે વસ્તુઓ જોઈતી હોય છે તેના માટે શોધવાની જરૂર પડતી નથી એટલા માટે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ નો ઘો ઉપયોગ કરે છે તેથી કરીને એ લોકો ના વક્ત પણ બચી શકે છે ઘણા લોકો હમણાં ઓનલાઈન શોપિંગમાં એટલા બધા સ્પી રાખે છે કે બધી જ વસ્તુ આપણે જો ફ્લિપકાર્ટ છે એમેઝોન છે મી છે એ બધી ઘણી બધી વેબસાાઈટો છે જેમાં ઓનલાઈન શોપિંગના માધ્યમથી તે લોકો સસ્તા અને સારું ક્વોલિટી નું કાપડ મેળવે છે અને કપડાઓ જ પહેરે છે અને મોબાઈલ છે પછી લેપટોપ છે ટ જે આપણે કરિયાણામાં મળતી બધી જ વસ્તુ છે આપણને ઓનલાઈનમાંી મળી રહે છે જેથી આપણે ત્યાં તે બધા લોકો ખુબ સારી રીતે કરી શકી છે તમે શું હરા
તમારી વાત એકદમ બરાબર છે કે જેથી કરીને તે લોકો જે ઓનલાઈન શોપિંગ કરે છે તેમાં ઘણી બધી એવી વેબસાાઈટ ઉપરથી જે વસ્તુ મંગાવે છે જેમ કે કપડા છે પછી કિરાણાની વસ્તુઓ છે તેલ છે પછી ચોખા છે ઘઉં છે અને એવી ઘણી બધી છે જરૂરિયાતની વસ્તુઓ જે મંગાવે છે તેમાં એવી ઘણી બધી વસ્તુઓ આવી જાય છે કે તેનો ઉપયોગ તે લોકો કરે છે પરંતુ જે હમણાં હાલમાં ગમે તેવી વસ્ત તો જે આપણા અંદર મળી આવે છે તેનો પણ એટલો બધો સારો ઉપયોગ થાય છે અને ઓ ઓનલાઈન શોપિંગમાં એ ફાયદો નથી થતો કે જે આપણે કરાણા ની વસ્તુઓ મળે છે તેમાં દડીખે પેસ્ટ અને ઘણી બધી એવી નીકળવાની વસ્તુ ઓછી થઈ જાય છે અને જે ડેડ નીકળી ગયો છે તે મળી શકે છે એટલે ઘણા લોકો તે જોઈને લે છે એથી કરીને આપણને જે આપલ્ છે અને એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં ફરક નથી પડતો પરંતુ જે હમણા હાલના વ્યક્તિઓ છે તેઓ કઈ જોતા નથી અને ઓફલાઈન સ્ટોરોમાં પણ એવી બધી વસ્તુ તો છે જેને એ એક્સપાયરીડી ડેટ ખતમ નહી થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કર્યા કરે છે અને છેલ્લા દિવસે તેને કાઢે છે. પરંતુ એવામાં એવું કરવામાં આવતું નથી અને ઘણા લોકો એવી જગ્યાએ જઈને તેનું કાર્યકાળ પૂરું થાય ત્યાં પહેલા જ તેને વેચી નાખે છે અથવા તો તેને સાઈડમાં મૂકી દે છે અને નવી જે વસ્તુ આવે છે તે ફક્ત ક્ત વેચવા માટે જ તેનો ઉપયોગ કર્યા કરે છે. જેથી કરીને ઓનલાઈન શોપિંગમાં ઘણો બધો લાભ થાય છે અને ઘણી બધી એવી જગ ખે તેનો ઉપયોગ એકદમ સરળતાથી કરી શકાય છે. તેથી કરીને આપણે પણ જે ઓનલાઈન સ્ટોરો છે ઓફલાઈન સ્ટોરો છે બેઓનો ઉપયોગ સદઉપયોગ કરીએ તો આપ આપણા માટે ઘણું સારું કેહેવાય આપડે બધી જગ્યાની કિંમતો જાણતા રહેવું છે. અને જ્યાં આપણને સસ્તું પડે છે અને જ્યાં આપણે નજીક થી આવી શકે છે તેવી જગ્યાએ જો આપણે તે શોપિંગ નો ઇસ્તેમાલ કરીએ તો આપણા માટે ઘણું સારું કે અને ઘણા બધા લોકો જે ઓનલાઈન શોપિંગ નો છે ને એનો ઘણો બધા એ ગેરલાભ ઉઠ ઉઠાવે છે જેમ કે કોમ્પ્યુટર ના પાર્ટ્સ છે. અને જે મોટી મોટી વસ્તુઓ મંગાવે છે જે દોઢ બે લાખ રૂપિયા નું હોય છે તેને મંગાવે છે અને એકદમ બધ ધા પાર્ટ તેમના ચોરી કરી રે છે અને તેમાં ડુપ્લિકેટ પાર્ટ નાખીને રિટર્ન કરી દે છે. જેથી કરીને જે ઓનલાઈન શોપિંગ કરે છે તે લોકોને ઘણું બધું નુકસાન થાય છે અને જેવી કંપનીઓ છે તે બધી ઓનલાઈન શોપિંગોમાં આગળ આવે છે તે લોકોને નુકસાન થઈ જાય છે અને એવું બધું આપવાનું પછી બંધ કરી દે છે જેથી કરીને આપણે એવું ન કરવું જોઈએ અને ઘણી બધી જે વેબસાાઈટો છે તેમાં જે આપણને જરૂરત હોય તેનો જ આપણે સામાન ઓર્ડર કરવો જોઈએ. એથી કરી ને આપણા માટે ઘણું સારું કેહેવાય. અને આપણે જો એવું કરીએ તો આપણા માટે ઘણું સારું કેશે અને જે આપણા રીધે કરીએ તો જે આપણું ખુબ જ સારું કહેવાય છે તેથી કરીને આપણે ઓનલાઈન શોપ કરતા રહેવું જોઈએ તમે શું કેવો છે?
તમારી વાત એકદમ બરાબર છે કે આપણે જો ઓનલાઈન શોપિંગ કરીએ તો ત્યા આપણા માટે ઘણું બધું સારું કેવાય જેથી કરીને આપણે જે આપણો વખત પણ બચી શકે અને આપણને ગણી એવી સેફ્ટી પણ મળે છે આપણે ઘર ઘરે જ બેસીને જે પણ આપણે ખાવા પીવાની ઈચ્છા હોય છે તે પણ આપણે ઓનલાઈન થી આપણા ઘરે ભ પહોંચી જાય છે ઝોમેટો છે, સ્વીગી છે, એમાં આપણને જે પણ આપણે ખાવાની ઈચ્છા ધરાવીએ છીએ તે આપણને એકદમ સરળતાથી મળી જાય છે આપણને ઘર બેઠા જે ડિલવરી મળે છે હોમ ડિલવરી મળી રહે જેથી કરીને હમણાં ઓનલાઈન શોપિંગ અને જે બધી વેબસાાઈટો છે તેનો બધા સદઉપયોગ કરી રહ્યા છે જેથી તે આપણના સમય પણ બચી શકે છે અને એકદમ સરળતાથી આપણા ઘર સુધી તે વસ્તુ એકદમ ઈઝીલી પહોંચી શકે છે તેથી કરીને આપણે પણ તેનો ઉપયોગ